હલો
હલો
હા હા બોલો
બ
હલો અવાજ આવે છે તમને
મસ્ત અવાજ આવે છે
બરાબર તો મારો પ્રશ્ન એ છે કે જો તમે તમારા લક્ષ્યને લઈને કઈ કામ કરતા હોય હવે એ કામમાં કઈક મુશ્કેલી આવી તો તમે કેવી જગ્યા પસંદ કરવાનું મતલબ એ પસંદ કરો છો કે આવી જગ્યાએ રહી ને મારું મન ને શાંત કરું
મને એવું થાય કે જયારે મનમાં દુઃખી હોય કે ટેન્શનમાં હોય તો મે મસ્ તમેડી જોડે એકદમ શાંત વાતાવરણમાં જવું જ્યાં હું એકલો જાઉ એકલો બેસી શકું અને એના ખોડામાં માથુ લાખી અને ત્યાં સમય પ્રસાર કરી શકું
હહા તો મતલબ કે તમે જયારે પણ દુખી હોય તો તમે તમારી જોડે તમારા પાર્ટનર ને લઈ જવા પસંદ કરો છો એમ
હા
હ ક્યારે કેવું થયું કે અ
ને મારીને સમજે તો ત્યાં જે ને પણં જો ઝઘરા જ કરે તો પાછું મન દુઃખી થઈ જાય કે આપડે મનને શાંત કરવા માટે આયવા છે ફરવું ફરવા આયવા છે ને તય પણ આજ જધરા તય જો થાય અથવા તો કરે તો પછી આપડે એવું થાય કે ભઈ હળખું જ છે એવા ના એવા હળખા જ છે
હા એ પણ છે
તો એવા સમયે મતલબ કે તમે સમજો છો કે જે કઈક તમારા મા ક પાર્ટનર હોય કે કોઈ પણ હોય તો એને કંઈક કયા કારણથી મતલબ કે વધારે દુઃખી હોય અથવા તો એ કઈક એવા માંગતી હોય તમે સમજતા ના હોય એવું કઈક હોય તો
ના એવું તો ઉપર થઈ જાય પણ એ છે ને ગુસ્સામાં ના બોલવાનું બોલે ને એટલે આપણને કઈ ખબર નહી પડતી એ પ્રેમ થી કઈ ર કે મને આ તકલીફ છે સામેથી કહી દે કે મને અત્યારે આ તકલીફ છે તો મને સમજવામાં થાય તો કે મારી પાસે એટલી મને સેવા અનુ બ નથી એ વાતને હ સમજી નઈ શકતો તો કોઈ વ્યક્તિને તકલીફ હોય અને મને ડાયરેક્ટ સામે જ ખબર પડી જતી હા હું મહેસૂસ કરી શકું કે તકલીફમાં છે પરંતુ એની જયારે તકલીફમાં હોય વ્યક્તિ ત્યારે ગુસ્સા માં વાત કરે આપણને કઈ ના બોલવાનું બોલી દે ત્યારે એવું થાય કે બધું મારા કારણે તોચચું નહી છતાં મને આ દોષી બને છે વ્યક્તિ મને દોષી બને છે
બરાબર
હ
એ તો છે તમારા વાત ન વારે સમજવું જોઈએ અમુક વાર કારણ કે આપડે એટલા બધા મતલબ કે આ જે જીવન જોઈએ છે એમાં તો એટલા બધા સમજદાર તો આપણે નથી જ કે આપણે કોઈ વ્યક્તિ ના મનની અંદર જાણી ને એના વિચારો જાણી શકીએ ભલે સમજતા હોય પણ બાળપણના વ્યક્તિત્વથી હા એ તો બંને સમજવું જોઈએ
હા એજ ને આપડે સમય માટે એવા જ હોય એની પાસે સમય કરવા માટે આવ્યા હોય. અને એ સમજે ના તો પછી તકલીફ થઈ હોય.
હા તો છે જ બધી કઈ બોલો તમને કયું પક્ષી બોવ ગમે વધારે?
ક્ષી મને મોર મસ્ત ગમે.
મોર ગમે છે સરસ. મને પણ મૂળ ગમે છે તો મૂળ ગમવાનું કારણ એ ખરું.
મોડ ના જે પીચ્છા છે ને એ મારા ભગવાન ના છે. મસ્તક પણ લાગે છે એટલા મરે
ઓહા, બરાબર.
મને ગમે છે કારણ કે જો આવું વરસાદ એનું વાતાવરણ હોય છે. એ સમય જે સવારે વહેલા ઉઠીને. એક બાજુ સૂર્યના દર્શન મસ્ત થતા હોય એક બાજુ મોરની કરાઓ થતી હોય. અરે એ મસ્ત થતું હોય અને મારો તો એક બે અનુભવ પણ એટલો છે મસ્ત કે જય્યારે આવું મારે કઈક કામથી મારા કઈક જે સંગઠન છે. એ સંગઠન ના કામ થી મેં કઈક કરતી હોય. અને એ સમય દરમિયાન જે શ્લોક કે પ્રાર્થના બોલાતી હોય છે. સમય દરમિયાન એની પાછળ મૂળ કરાય કરતો હોય. એટલે દ્રશ્ય જોઈને એટલું મસ્ત લાગે કે એક બાજુ ધ્વજા ફરકતી હોય છે. એક બાજુ મોળ કરા કરતો હોય છે ને એક સાથે બહુ બધા વ્યક્તિઓ હોય છે તો મને એવું એ જોઈને મને ત્યાં થી મોટો બોજ ગમે.
હમ.
હમ. હ એટલે ને, પ્રાણીઓમાં કયું પ્રાણી ગમે તને.
મને દોગી દોગી બહુ ગમે.
બસ
જોયું છું તમે ડોગે.
હાજે.
હમ.
હા જોયું છે. ના હવે ગામડાઓમાં તો કૂતરા જ કૂતરા હોય એટલે એ તો હવે જોવાના. સ્વાભાવિક છે કારણ કે. અરે મારા ઘરે તો એટલો ત્રાસ છે ને કૂતરાનો ના પૂછે વાત. અમારે ઉપર બનાવ્યું છે તો ઉપર જતું રહે ત્યાં કુડિયા કરેમ ધમધમ બધું પાર્ટું ફરે પછી આવું છોડવા હોય તો ત્યાં આગળ વોશરૂમ કરી જાય. એટલું ગુસ્સો આવે ને એના પર તો મને.
છે અમારેબી એમ તો. ડોકી તો ત્યારે જ ગમે જ્યારે બપર હોય એકલા ને હોય તોગી તો મજાતી સમય સારું લાગે.
બરાબર છે એ તો છે હવે વ્યક્તિઓને પાસે મને ડોગી ગમે ખરા પણ ના, ના ગમે. કોઈ ડોગ રમાવાનું નહી ગમતું પ્રાણીઓમાં. મને પ્રાણી માં બધા નાના ના વાછડા હોય કુત્રી નાની હોય. બચ્ચું હોય તો, ગમે મોટા થયા, પછી તો મને કોઈ ગમતું નહી. નાના બાળક પણ નહ ગમતા નાના બાળકો મને નાના હોય ને ત્યાં સુધી. મોટા થાય ને પછી તો એ પણ ત્રાસી જો કારણ કે એક જગ્યા પર થડીને બેસે જ નહી ને અહીંથી ત્યાં ત્યાથી અહીયા. કર્યા કરે પ નાના હોય તો રમ જ કરવા બેઠો બેઠું એક જગ્યાએ. હમ એટલે
અ હ એટલે તમને મોટા પણ ગમતા નહી હોય કોઈ પણ ટેન્શન આપતા હોય એવા લોકો ન કઈ
હા એ તો મતલબ કે તો ચાલે કારણ કે રોજિંદા જીવનમાં આપી જેવા હોય ને એ તો ચાલે પાપે જેને નાના જોયા હોય હવે નાનું ને આપડે કેવું જોયું હોય કે આપડે એના નાના છે બરાબર કે કોઈ બાળક છે તો જયારે જન્મે ત્યારે થીને લઈને છ કે પાંચ મહિના સુધી આપને મારવાનું ગમે વરસ સુધી ગમે પણ જેવું એના પગ થી ચાલવા બાજે તો એ ભાગે એક જગ્યા પર બેસે ને તો એની પાછા ભાગવાનું કેટલું ને જ્યારે મોટા વ્યક્તિ તો કેવું કે આપડે જેટલા કદમ ચાલે એટલા કદા ચાલે અથવા ઓછા ચાલે અથવા એ પણ એ વ્યકતિને કહીએ કે અહિયા બેસી જતો એ બેસી જાય છે ના નહી પણ નાના ને તો કહે ને તોય આપણને ઉલતા આપણને ઊંધા જવાબ આપીને જતા રહે એવા છે
આ તો અત્યારે તમને તમારા એમ પર ગુસ્સો આવે
હા ના પણ
તમારા અર એ પણ
હ લે પણ ગુસ્સો તો હવે મારો સ્વાભાવિક છે મને તો ગમે તે રીતના આવી જાય
ખબર અત્યારે આવી જાય
મે એવી છું ને હું ગમે તારે ગમે તે બોલી એ મેં મારી ખુદ ની ટેવું છે મને પહેલાથી જેવી જ તેું છે ગુસ્સામાં હું ના જોઈતા શબ્દ બોલું છું કેહેવાય ને કે ખીલ એકવાર માર્યા પછી ને કાઢવી અઘરી છે તો એ જ રતના હું ગુસ્સામાં ગમે તે બોલી ગયો અને પછી એને માફી ગ મારા માટે બોગરી છું
મને પણ એવું કોઈ મનાવે મનાવે નહી બહુ ગમે
મને પણ એવું ગમે છે પણ મારો પાર્ટનર છે ને એવો નથી મારો પાર્ટનર મે મારી પાસેથી બહુ આશાઓ છે કે મને મારું પાર્ટનર મનાવે એમ એને એવું છે તો મારી ખુશી એની ખુશી માં જ છે તો પછી મેં એ સ્વીકારી લો. એટલે અમુક ભજને મેં ગમે તેવું બોલી હોય સામે વાળા ની ભૂલ હોય કે ના હોય હું જ સામે જઉં એવું નથી કે અમારને એકબીજા ની જરૂર નથી પણ છે પણ અમે એકબીજા ની ખુશી માનીએ બધા
હમ્મ એટલે ચાલ આપ્યા ર તો બધું
તો અમે એવા છે જિદીલા બંનેવ જી તો અમારી એકને વધીને એક છે ભલે અમે ઉરમાં નાના હોય કે મોટા પણ જીદે જો હળએ તો કોઈ ના ના થઈ એવા છે. ના હું સામે જઈ શકું કે ના એ સમા આવી શક જીદ ને જીદ માં તો અમે આખી રાત બે દિવસ બધું કરીશ ઈ ઘો પર આવીએ કે જીદ પર આવીએ તો તો અમે કોઈના ના થઈએ હા કે કોઈક આવીને કંઈક જમ કશું તો પછી નું ના માનીએ તોછી પાછા મા એકક થઈ જઈએ
ચ્છા
હા.
હારું કેવાય
હમ બોલો તો તમારું શું એ છે.
તમારે મનાવે ના તો પછી તમારે તો એવું થશે ને કે છોડી દેવાનું ને બધું એવું નહં થ
એવું તો મતલબ કે છોડી દેવાનું મન ના થાય એ ખાલી એ વ્યક્તિને સમજાવી શકું કે છોડી દ છોડી દું અથવા મારા કોઈ ર નજીક ના હોય કેવાળ નજીક ના કે જે એ વ્યક્ત ક્તિ જાનતો હોય માનો કે બાકી મેં છું ને મારો ફ્રેન્ડ છે હવે મારા ફ્રેડને મારો ફ્રેન્ડ એને પણ ઓળખે છે ને એ વ્યક્તિ મારા ફ્રેન્ડને પણ ઓળખે છે. તો હું એ વ્યક્તિ સામે કહી શકું છું ગુસ્સામાં. કે હવે તો છે ને હું બોલાવું નહીિ અથવા તો આવું કરીશ તો એવું કરીશ એ વ્યક્તિ ને પણ કવ પણ મનથી ખબર છે કે હું નથી છોડવાની કારણ કે હું આજે નહી તો કાલે મને તો જરૂર છે જ. સામે વાળા ને પણ છે એટલે હું જષઠ કરીશ પણ એને બતાવવા જેવું માંગુ છું. કે જોવું કે કેટલું એ મને મનાવે છે કે નહીં અને ભૂલચૂકમાં વ્યક્તિને મારા પર વિશ્વાસ ના હોય તો મારા ફ્રેન્ડ ને પૂછે. તો મારું ફ્રેન્ડ પાઈને કઈસ ને કે ના એ તો ગુસ્સામાં આવું જ કેતી હતી એટલે પછી કદાચ એ વ્યક્તિ મને લઈને થોડુંક સિરિયસ થઈ જાય એમ.
સારુ કેવાય.
હમ્મ એટલે એમ તો બહુ વાંધો નઈ. એમ તો અમારે ચાલ્યા કરે છે અમારે અત્યારે શંતિ એવું નહી થયું કે અમારાઝઘડામાં બીજાને ઇન્વર્ટ કરવા પડે કે અમને સમજાવવા બીજું કોઈક આવે. કોઈ ત્રીજું નહી આઈ શેયકૂ આમાં બે ના ઝઘડા અમે ખુદ પટાવી દઈએ. બોલો?
તમે ચોપડી બુક વાંચો કે નઈ તમે?
હા હું વાંચું છું ને મને ગમતી એમ તો કછમાં મેં વાંચેલી અહલ્યાબાઈ ની પછી લક્ષ્મીબાઈ ની વાંચેલી હતી. પછી મેં ખાસ બધી પુસ્તકો વાંચેલી છે કે જેમાં થી મને અમુક જાણવા પણ બહુ મળ્યું છે. જેના વિશે હું નામ પણ નથી જાણતી તેના વિશેે પણ જાઈળુ છું. પછી આપણા ધર્મને લઈને આપણી સંસ્કૃતિને લઈને- - ધર્મની પુસ્તકો મતલબ કે વધારે વાંચું છું એમ.
એક બુક હ ને એક એ વાત જો થડી- -
કઈ?
એ બુકમાં છેને મને અમુફ વાર એવું લાગે કે હુંને એ બુક આમ જી ગયો પછ અમુ પ્રેમ એવું લાગે આ બક- - હ બસ પત નથી- -
કઈ બુક છે મને?
એક જ જ જયમીની પાપડાને બે- - અને પપ્પ એવું થયું છે કે અ વાકી પપ માયચી તો ખરી- - એમ બાકી બોુ વાંચી એ કે ચલાવવા- - જઈ ગયો પણ ખબર નહ પછી એકદ મિનિટ ના ઉઠી જાય પપ્પા બુ ભુલી ગયો. ભૂલી ગયો ઘ ને સમજાયું નથી પછી પછી ના ના સમજી ગયો.
પણ એમાં કઈ ના હોય જો એ વ્યક્તિ જો સાથે હોય ને- - અને ભલે ને ગમે તેટલા લાખ પ્રયત્ન અથવા લાખ ઝઘડાઓ પછી પણ જો- - રહેતું હોય ને તો એને સમજવાની કઈ જરૂર જ નથી. જો એ એની જાતે સામેથી આવી જાય અથવા તો આપણે સામેથી જઈએ- - અથવા એની સાથે રહીને કઈ પણ હોય એ પુસ્તકમાં મન મળી જાય તો પછી એને સમજવાની કઈ જરૂર નથી ભલે આપડે હજાર વાત વાંચીએ. ભગવદ ગીતા છે માનો- - તો આપણે એને કેટલી વાર વાંચીશું પણ એના બધા શ્લોક તો આપણને યાદ નહીં રહે. નહી તો એમનો બધો સારા આપણને યાદ રહેવાનો.
ન એટલે તો વાંચવાને છોડી દધુંને એટલે વાંચવાનું મેં છોડી દીધું છે હવે ખબર કે હ- - ને એ બુક એ બુક મારી પાસે જ આવવાડ રહેેવાની છે હવે- -
હા અને એના વિચારો પણ આપણે ચાલુ રાખીએ છી ને ભલે આપડે દસ વાર વાંચીયએ હશે પણ એમાંનો એક વિચાર તો આપણને ગમે ત્યારે કોઈ તકલીફમાં યાદ આવી જશે તો એજ રીતના તમે જે કઈ પુસ્તકો જ હોય એમાં પૂરેપૂરે તમે સમજાતો નહીં હોય જ્યાં જરૂર પડી હશે કે જ્યાં તકલીફ હશે જ્યાં સુખ હશે ત્યાં આવીને એના જે મનના વિચારો તમે જો જાણી જતા હશો તો એ તમે કમ્પ્લેટ છો તમે સમજ્યા એ પછી પ્રોપરલી એવું નહ કે બધાને બધું સમજવું જ જરૂરી છે બધી જગ્યા ના સમજ પણ સારું છે.
સમજદાર વ્યક્તિ લાગો છો તમે.
બરાબર.
સમજદાર છો ને?
હવે આપડે મિનિટ પૂરી થઈ ગઈ વાતની
ઓછ